મજામાં
હા હું તો એકદમ મજામાં તમે કેમ છો?
બસ હું પણ એકદમ મજામાં ચલો ને આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વાત કરવા ઈચ્છું છું હું તો તો પછી હા બજેટમાં મુસાફરી અને લક્ઝરી મુસાફરી વચ્ચેનો એક ફરક તમે જણાવશો મને
અચ્છા મુસાફરી મને પણ મુસાફરી કરવી ખૂબ ગમે છે, ખુબ શોખ છે, તમે કઈ પ્રકારની મુસાફરીની વાત કરો છો.
સાચું કહું તો મને તો બજેટ મુસાફરી વધુ ગમે છે, ઓછા ખર્ચામાં વધુ જગ્યા જોવાની મજા જ અલગ હોય છે.
હા હું થોડો અલગ વિચારું છું ક્યારેક લક્ઝરી મુસાફફરી પણ જરૂરી લાગે છે સારી હોટલ કમ્ફટનેસ અને ટેન્શન ફ્રી પ્લાનિંગ હોય તો સફર વધુ એન્જોય થાય.
હા એ પણ સાચું છે તમારું પણ બજેટ મુસાફરીમાં એડવેન્ચર વધુ મળે છે, અને ઘણી વખત લોકલ બસ ટ્રેન કે શેરી વહીકલમાં જવાનીથી નવા અનુભવ મળે છે. મને તો
હા લક્ઝરીમાં કમ્ફર્ટ મળે પણ સરપ્રાાઈઝ ઓછા મળે બધું પહેલાથી જ એરેન્જ હોય
હા તો પછી તમે ક્યારેક બજેટ ટ્રીપ કરી છે.
હા એક વખત મેં કરી હતી મિત્રો રાજા સ્થાન ગયા હતા અમે હોસ્ટેલ મા રહ્યા હતા અને લોકલ ફૂડ ખાધું હતું એ દિવસે
પછી કેવું લાગ્યું તમને
શરૂમાં થોડી તકલીફ થઈ પણ પછી મજા આવી ગઈ હોસ્ટેલમાં બીજા રાજ જયો ના લોકો સાથે ઓળખાણ થઈ મારી.
હ બસ આજ તો બજેટ મુસાફરીની ખાસિયત છે લોકો સાથે વધુ ઇન્ટરેક્શન થાય.
હા તમે લક્ઝરી ટ્રીપ કરી છે. કોઈ દિવસ
હા એક વખત ફેમિલી સાથે રિસોર્ટમાં ગયા હતા અને રૂમ અને સ્વિમિંગ પુલ બુફે બધું સરસ હતું
હા તો પછી બજેટ કે કરતા લક્ઝરી સળી લાગી તમને
સારી તો લાગી પણ ખર્ચ પણ ઘણો વધી ગયો બે દિવસમાં જેટલો ખર્ચ થયો એટલામાં હું ટ્રેન કે બસથી નાની ટ્રીપ કરી શકું
હા પણ આ વાત પણ સાચી છે તમારી
હા બજેટ મુસાફરીમાં પ્લેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
કઈ રીતે જણાવશો
હા જો તમે ટ્રેન ટિકિટ પહેલા બુક કરો તો સસ્તા હોટલ શોધો અને લોકલ ટ્રાન્સપોર્ટ વાપરો તો ખર્ચ ઘણો ઓછો થવી શકે.
લક્ઝરી ટ્રીપમાં પણ પ્લાનિંગ કરતાં બુકિંગ એજન્ટ વધુ કરી આપે છે.
એથી સમય બચે છે પણ પૈસા વધુ જાય છે એના કારણે.
તમે શું માનો છો નવી જનરેશન કઈ તરફ વધુ જાય છે?
મારા હિસાબે ઘણા યંગ લોકો બજેટ ટ્રાવેલિંગ તરફ જઈ રહ્યા છે.
કારણ શું હશે એનું?
બેક પેકિંગ, સોશિયલ ટ્રાવેલિંગ અને બજેટ ટ્ર્રીપ્સના વિડીયો જોય છે તેથી.
હા હું પણ એવા વિડિયો જોઉં છું લોકો દસ પંદર દિવસની ટ્રીપ ઓછા બજેટમાં પૂરી કરે છે.
હા અને એમાં અસલી મજા પણ હોય છે.
હા લક્ઝરીમાં પણ એક અલગ સેટિસ્ફેક્શન હોય છે ખાસ કરીને જો કોઈ વેકેશન માટે જતો હોય તો.
બિલકુલ બિલકુલ અને વેકેશનમાં લોકો રિલેક્સ થવા જતા હોય છે.
હા બજેટ ટ્રાવેલર ઘણી વખત હોટેલ કરતા જગ્યા એક્સપ્લોર કરવામાં વધુ સમય આપે છે ને.
કરેક્ટ કરેક્ટ અને લક્ઝરી ટ્રાવેલ હોટલની ફેસિલિટી પણ એન્જોય કરે છે.
હા મને લાગે છે કે બજેટ ટ્રીપ માણસને વધુ પ્રેક્ટિકલ બનાવે છે.
કેવી રીતે સમજાવશો?
હા કારણ કે દરેક ખર્ચ નો હિસાબ રાખવો પડે, ડિસિશન કેરફુલ લેવું પડે.
હા આ વાત સાથે તો હું પણ સેમત છું.
લક્ઝરીમાં ઘણી વખત ખર્ચની ચિંતા ઓછી હોય છે આપણાને.
હા પણ દરેક વ્યક્તિ લક્ઝરી એફોર્ડ કરી શકે એ જરૂરી નથી ને.
હા એટલે બજેટ ટ્રાવેલિંગ લોકોમાં વધુ પ્રોપ્યલાય છે ને આપણેે.
તો પછી તમે લોકો આ ફૂડ વિશે શું માનો છો?
બજેટ ટ્રાવેલર્સ લોકલ સ્ટોલ્સ પર જમતા હોય છે.
અને લક્ઝરી ટ્રાવેલર્સ અને રેસ્ટોરન્ટ કે રિસોર્ટ બફેટ પસંદ કરતા હોય છે.
હા પણ લોકો લોકલ ફૂડ થી અસલી કલ્ચર સમજવામાં આવે છે.
એકદમ સાચું બોલ્યા ને તમે તો.
હા કોઈ એવી ઘ ઘટના યા છે જ્યાં બજેટ ટ્રાવેલિંગ નો ફાયદો થયો છે?
હા એક વખત છે ને ટ્રેનમાં સફર કરતા એક લોકલ વ્યક્તિ સાથે ઓળખાણ થઈ હતી મારી, અને તેને અમને ઘણી સારી જગ્યા બતાવી હતી એ અને ગાઈડ બુકમાં પણ ન હતી એ બધી.
ઓ. હ વા આ તો ખાસ અનુભવ કેવાય.
હા એટલે જ ને લેક્ઝ લક્ઝરી પેકેજમાં આવી વસ્તુ ઓછી જોવા મળે આપણને.
હા પણ ફેમિલી સાથે ટ્રાવેલ કરતા કમ્ફર્ટ પણ જરૂરી છે ને.
હા જોને નાના બાળકો અથવા વૃદ્ધો સાથે હોય તો લક્ઝરી કે સેમી લક્ઝરી ઓપ્શન સારું રહે છે મારા મતે તો.
હા એટલે જ દરેક સ્ટાઈલની પોતાની વેલ્યુ હોય છે.
હા બિલકુલ બજેટ કે લક્ઝરીમાં કોઈ સાચું કે ખોટું નથી.
હા મુસાફરોનો, ઉદ્દેશ પણ મહત્વપૂર્ણ હોય છે.
જો શીખવું હોય લોકોને મળવું હોય અને એક્સપ્લોર કરવું હોય તો બજેટ સારું છે ઓપ્શન.
હા અને જો આરામ કરવો હોય તો લક્ઝરી સારું છે.
તો પછી તમે આગળની ટ્રીપમાં શું પસંદ કરો?
હમ મને તો લાગે છે કે આ વખતે બજેટ ટ્રીક ટ્રાય કરીશ.
સારું તો તમે ઘણા નવા અનુભવ મેળવશો ને?
હા અને તમે?
હું પણ ક્યારેક લક્ઝરી ટ્રીપ કરીશ બેલેન્સ પણ જરૂરી છે ને.
હા જીવનમાં બંને જ નો અનુભવ હોવો જોઈએ.
બિલકુલ બિલકુલ, આખરે મુસાફરીનો ઉદ્દેશ યાદો બનાવવાનો છે કેવલ પૈસા ખર્ચવાનો નથી.
હા ખુબ સરસ તમે વાત કરી બજેટ હોય કે લક્ઝરી સફર યાદગાર હોવી જોઈએ.
સાચો મુદ્દો એ છે.
હા ને. ચલો આગળ આ ટોપિક પર વાત કરીએ.
અને પી અને પીછલી વખતે આપણે બજેટ અને લક્ઝરી મુસાફરી વિશે વાત કરી હતી, પણ મને એક વસ્તુ પૂછવાનું રહી ગયું હતું.
હા હા પૂછો તમે.
તમે જો પચાસ હજાર રૂપિયા આપો અને ખાઓ કે એક જ ટ્રીપમાં બધા પૈસા વાપરો તો લક્ઝરી પસંદ કરશો કે ટ્રેન બજેટ ટ્રીપ્સ.
પેલા હું લક્ઝરી પસંદ કરતો હતો પણ હવે લાગે છે કે, ટ્રેન બજેટ ટ્ર્રીપ્સ વધુ યાદગાર બની શકે છે.
હું પણ એવું જ માનું છું અલગ અલગ જગ્યા જોવાની તક મળે મને.
હા પણ લક્ઝરી ટ્રીપમાં જે કમ્ફર્ટ મળે છે એ પણ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે.
હા તમારી વાત તો સાચી છે અને કમ્ફોર્ટ ની વાત કરીએ તો તમે સૌથી કમ્ફર્ટેબલ હોટેલ, કયું જોયયો છે?
હું એક વખત હિલ સ્ટેશનમાં એક સરસ રિસોર્ટમાં રહ્યો હતો, સવારે રૂમમાંથી સીધા પહાડો દેખાતા હતા મને.
વાહ એવા વ્યૂ માટે તો લોકો ઘણા પૈસા ખર્ચે છે ને.
હા તમે બજેટ ટ્રીપમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ ક્યાં રહ્યા હતા.
હું એક. વખત છે ને હોસ્ટેલમાં રહ્યો હતો જ્યાં દુનિયાભરના ટ્રાવેલર્સ હતા ખુબ મજા આવી ગઈ મને.
ઓહો ત્યાં શું ખાસ થતો.
રાત્રે જોઓ ને બધા સાથે બેસીને પોતાનો સફરનો અનુભવ શેર કરતા હતા એ ખૂબ સરસ અનુભવ હતો અમારો.
હો સરસ આ તો એક પ્રકારની ફ્રી એડ્યુકેશન જેવું થયું નહી.
હા બિલકુલ કોઈ નેપાલ વિશે વાત કરતો તો કોઈ કેરલા વિશે.
ઓહ લક્ઝરી હોટલમાં તો આવું સોશિયલ ઇન્વાયવમેન્ટ હોય જ ના.
હા ત્યાં લોકોના પોતાના રૂમમાં વધુ સમય પસાર કરે.
હા તમે સોલો ટ્રાવેલિંગ કરી છે કોઈ દિવસ.
હા નાની ટ્ર્રીપ કરી હતી.
બજેટમાં કે લક્ઝરીમાં.
બજેટમાં કારણ કે સોલો ટ્રાવેલર માટે ફ્લેક્સિબિલિટી વધુ હોય.
હા ટ્રાવેલિંગ થઈ શકે ને.
હા થઈ તો શકે પણ ખર્ચ વધી જ ભાઈ.
હા તમે સાચું કહો છો મને લાગે છે બજેટ ટ્રાવેલર વધુ કોન્ફિડન્ટ આપે છે.
હા કેમ?
ક કારણ કે પોતે રૂટ શોધો બુકિંગ કરે અને પ્રોબ્લેમ સોલ્વ કરે.
હા અને આ સ્કીલ જીવનમાં પણ કામ લાગે છે.
હા એકદમ.
હા તમે ક્યારેક મુસાફરીમાં પૈસા બચાવવા માટે ઇન્ટરેસ્ટિંગ ટ્રીક વાપરી છે કદી?
હા ને બિલકુલ હું ઓફ સિઝનમાં ટ્રાવેલ કરું છું.
તો એનો ફાયદો શું મળ્યો તમને.
હા તો એમાં હોટલ સસ્તા મળે અને ભીડ પણ ઓછી હોય.
બહુ સરસ આઈડિયા છે ને તમારો તો.
હા તમે?
હું તો જોને લોકલ ટ્રાન્સપોર્ટ વાપરું છું ટેક્સી કરતા ઘણું સસ્તું પડે.
હા અને લોકલ લોકો સાથે વાત પણ થઈ જાય ને.
હા ખુબ મજા આવી ગઈ તમારી જોડે આ ટોપિક પર મને વાત કરવાની ચલો ને આપણેે ક્યારેક પછી વાત કરીશું આ ટોપિક પર.
હા ચોક્કસ મને બી ખુબ મજા આવી ગઈ તમારી જો વાત કરીને ચલો આપડે મળીએે.
મળીએ મળીએ હા ચાલ.